હલો.
હા, બોલો કેમ છો?
હા, મજામાં. તમે કેમ છો?
બસ મજામાં. કેવું તબિયત પાણી બધું બરાબરને?
હા, બરાબર છે. બસ આજકાલ આમ એકલ પ્રવાસનું થોડું ટ્રેન્ડ વધ્યું છે, તો એના વિશે થોડી ચર્ચા કરીએ.
હા, એ તો ઘણી સાચી વાત છે, અને અત્યારે તો મોસમ પણ એવો છે. કે લોકોને ફરવા જવું ઘણું ગમે.
હા, આમ આધુનિક યુગમાં એકલ પ્રવાસ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બન્યો છે, ઘણા લોકો, મિત્રો અથવા પરિવાર સાથે ફરવાને બદલે, એકલા પ્રવાસ કરવાનું પસંદ કરે છે. આમ એકલા પ્રવાસ મા વ્યક્તિ પોતાની રીતે આયોજન કરે છે, નવા લોકોને મળે છે. અને જીવનના નવા અનુભવો મેળવે છે. પરંતુ તેના, તેની સાથે કેટલા પડકારો પણ જોડાયેલા હોય છે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કરી, અને મુસાફરી માત્ર સ્થળો બદલતી નથી, તે માણસના વિચારો પણ બદલી નાખે છે. જયારે આપડે એકલા પ્રવાસ કરીએ છીએ. ત્યારે દુનિયા કરતા પણ વધારે, આપણે પોતાની જાતને ઓળખવા લાગીયે છે. અને એટલે એકલ પ્રવાસ માત્ર સફળ નથી, પરંતુ આત્મવિશ્વાસ કરતા સ્વતંત્રતા અને આત્મશોધની અનોખી યાત્રા છે.
હા, બરાબર છે, આમ એકલ પ્રવાસના કેટલાક લાભ પણ હોય છે, જેમ કે આ ત્મવિશ્વાસમાં વધારો થાય છે. એકલા પ્રવાસ દરમિયાન દરેક નિર્ણય વ્યક્તિએ પોતે લેવો પડે છે. ક્યાં જવું, ક્યાં રહેવું, શું ખાવું અને કેવી રી તે મુસાફરી કરવી, તેનાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. અને આત્મનિર્ભરતા પણ વિકસે છે, એકલા પ્રવાસમાં દરેક જવાબદારી પોતાની જ હોય છે, આથી વ્યક્તિ સ્વતંત્ર રીતે જીવન જીવવાનું સી અ શીખે છે.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. અને અગાઉ લોકો કેવું કે, પરિવાર અથવા મિત્રો સાથે પસા સા પ્રવાસ કરવાનું પસંદ કરતા હતા. પરંતુ આજે ઘણા યુવાનો એકલા પ્રવાસ કરવાનું પસંદ કરતા છે, અને એ કેલા પ્રવાસ કરવાથી, નવા લોકો, નવી સંસ્કૃતિ અને નવા અનુભવ પણ આપણને મળતા હોય છે. પરંતુ એની સાથે કેટલીક મુશ્કેલીઓ પણ આપણે સાથે જોડાયેલી હોય છે. અને એટલા પ્રવાસનું કેવું, કે આજકાલ ઘણું વધુ મહત્વ વ મહત્વ ઘણું વધી રહ્યું છે. કારણ કે આધુનિક સમયમાં લોકો, પોતાની જાતને વધુ સારી રીતે સમજવા તણાવ દૂર કરવા, અને નવા અનુભવો મેળવવા માટે, એકલા પ્રવાસ કરવાનું જ પસંદ કરતા હોય છે.
હા અને નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. અચાનક પરિસ્થિતિ આવે ત્યારે તરત યોગ્ય નિર્ણય લેવો પડે છે. તે જીવનમાં પણ ખૂબ ઉપયોગી બને છે, અને સમયનું યોગ્ય આયો જન શીખવે છે, એકલા પ્રવાસનું આખું આયોજન પોતે કરવું પડે છે. બસ, ટ્રેન, ફ્લાઇટ, હોટલ સ્થળ દર્શન કયા સમયે કઈ રીત તે કરવું જોઈએ, તે માણસ પોતે જ શીખી શકે છે. આથી આયોજન કરવાની આવડત પણ વિકસે છે.
હા એ તો ઘણી સાચી વાત છે. અને એના કારણે કેવું કે, આપડા આત્મવિશ્વાસમાં પણ ઘણો વધારો થતો જોવા મળે છે. એકલા પ્ર પ્રવાસ દરમિયાન દરેક સમસ્યાનો ઉકેલ આપણે જાતે જ શોધવો અ શોધવો પડે છે અને આ પ્રક ક્રીયા વ્યક્તિને વધુ આત્મવિશ્વાસી અને જવાબદાર બનાવતી હોય છે. અને... એકલા પ્રવાસ દરમિયાન ઘણા નિર્ણયો પણ પોતે જ લેવા પડતા હોય છે આથી આ આ નિર્ણય લેવાની કળા અને જવાબદારીની ભાવના પણ વી વી વિકસતી હોય છે. અને રોજિંદા જીવનમાં આપણે ઘણી વાર બીજાઓ સાથે એટલા વ્યસ્ત હોઈએ છેીએ કે પોત પોતાની જાત સાથે સમય જ વિતાવી શકતા નથી. અને એટલે એકલ પ્રવાસ વ્યક્તિને પોતાના વિચારો, સપનાઓ અને જીવનના લક્ષ્યો વિશે વિચારવાની તક આપતા હોય છે.
હા અને નવી-નવી સંસ્કૃતિનો પણ પરિચય થાય છે. હવે અલગ-અલગ રાજ્ય અથવા દેશમાં જઈને ભાષા, રેહણીકેહેણી રે રેહણીકરણી ખોરાક, પરંપરા, પહેરવેશ વિશે જાણવાની તક મળે છે અને નવા મિત્રો પણ બને છે. એકલા પ્રવાસ દરમિયાન વિવિધ દેશો અને રાજ્યોના લોકો સાથે મુલાકાત થાય છે. તે મિત્રતા અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન વધારવામાં મદદરૂપ બને છે.
હા, એતો ઘણી સાચી વાત છે. અને એકલા પ્રવાસથી કેવું કે આપણામાં સમસ્યા ઉકેલવાની ક્ષમતામાં પણ વધારો થ તો હોય છે. કારણ કે મુસાફરી મુસાફરી દરમિયાન ક્યારેક ટ્રેન મોડે આવે. રસ્તો ભૂલી જઈએ અથવા અન્ય મુશ્કેલીઓ આવે. તો આવી પરિસ્થિતિમાં જાતે જ ઉકેલ શોધવાથી જીવનમાં આપણો વ્યવહારું સમજ પણ વધતી હોય છે અને આપણે સાથે-સાથે સમય અને પૈસાનું આયોજન પણ સારી રીતે કરી શકતા હોઈએ છીએ એકલ પ્રવાસમાં ખર્ચ અને સમયનુ યોગ્ય આયોજન કરવું એ આપણા માટે ખૂબ જ જરૂરી છે. આથી આર્થિક જવાબદારી અને આયોજન કરવાની ટેવ આપણામાં વિકસતી હોય છે.
હા અને ઘણા લોકો તણાવ દૂર કરવા માટે પણ એકલા પ્રવાસ કર તા હોય છે અને પ્રકૃતિની વચ્ચે સમય પસાર કરવાથી મન આપડું પ્રસન્ન બને છે માનસિક શાંતિ પણ અનુભવાય છે.
હા, એતો તમે સાચું કીધું.
અને એવી જ રીતે આપણી સર્જનાત્મકતા પણ વધે છે. હવે નવી જગ્યાઓ નવા વિચારો આપે છે. લેખકો, ફોટોગ્રાફરો અને કલાકારો માટે એક પ્રવાસ પ્રેરણાનો ઉત્તમ સ્રોત હોય છે.
હા, એતો સાચી વાત છે. પણ અમુકવાર કેવું થાય છે કે આપણે આ એકલ પ્રવાસ ના કારણે પડકારો પણ આપણા પડકારોનું પણ આપણે સા સામનો કરવો પડતો હોય છે ઘણી મુશ્કેલીઓનો પણ સામનો આવી શકે છે. કે જેમ કે આપણી સુર ક્ષાની ચિંતા પછી એકલતાનો અનુભવ અચાનક આ બીમારી અજાણી જગ્યાનો ભય ભાષાની સમસ્યા એટલે આપણે સાવચેતી રાખવી પણ ખૂબ જરૂરી છે. અને આપણે સુરક્ષા નું મહત્વ પણ જ જરૂરી છે કારણ કે એ પ્રવાસ દરમિયાન પરિવારને પોતાની જેમકે આપડે પરિવારને પોતાની માહિતી આપવી. પછી આપણે હંમેશા સુર સુરક્ષિત સ્થળ હોઈ ત્યાં રહેવું. જરૂરી દસ્તા દસ્તાવેજો છે એ આપડી સાથે રાખવા. અજાણ્યા લોકો પર આપણે તરત વિશ્વાસ ના કરવો જોઇએ. અને મોબાઈલ ચાર્જ અને ઇમરજન્સી નંબર બધું તૈયાર રાખવું. આ બાબતો આપણા માટે ખૂબ મહત્વપૂર્ણ છે.
હા બરાબર છે એમ એકલ પ્રવાસના ઘણા પડકારો હોય શકે છે જેમ કે સુરક્ષાનો પ્રશ્ન તો હોય જ છે. હવે એકલા પ્રવાસ દરમિયાન સુરક્ષા એ સૌથી મોટો પડકાર છે. ખાસ કરીને અજાણી વ્યક્તિ અજાણી જગ્યા વગેરે જેવી જગ્યાએ સાવચેત રહેવું જોઈએ. અને એકલ પ્રવાસમાં લાંબા સમય સુધી એકલા રહેવાથી. ક્યારેક એકલતા પણ અનુભવાય અનુભવાય શકે છે. અને આકસ્મિક પરિસ્થિતિ જેમ કે જો અકસ્માત બીમારી અથવા અન્ય મુશ્કેલીઓ આવે તો તરત મદદ મળવામાં મુશ્કેલી પડી શકે છે. અને જૂથમાં પ્રવાસ કરતા એકલા પ્રવાસમાં રહેવાની અને વાહન વ્યવહારની કેટલીક બાબતો વધુ ખર્ચાળ પણ બની શકે છે.
હા એ તો ઘણી સાચી વાત કીધી. અને આજે ઘણી મહિલાઓ સફળતાપૂર્વક એકલો પ્રવાસ પણ કરતી હોય છે. પરંતુ સુરક્ષા યોગ્ય આયોજન અને સાવચેતી એ પણ વધુ જરૂરી બને છે અને એકલા પ્રવાસથી તો કેવું કે વ્યકિત મા આત્મવિશ્વાસ વિશ્વાસ, ધીરજ, સ્વાતંત્રતા, હિંમત અનુકૂલ અનુકુલનશીલતા કમ્યુનિકેશન સ્કીલ જેવા ગુણોનો પણ વિકાસ થતો હોય છે.
હા અને એકાદ પ્રવાસ ને સફળ બનાવવા માટે કેટલીક સાવચે તીઓ રાખવી જોઈએ હવે પ્રવાસ પહેલા સંપૂર્ણ આયોજન કરવું જોઈએ, પરિવાર ને પ્રવાસ ની માહિતી આ આપવી જોઈએ ઓળખપત્ર અને જરૂરી દસ્તાવેજ સાથે રાખવા જોઈએ. મોબાઇલ ચાર્જ રાખવો જોઈએ દ જરૂરી દવાઓ સાથે રાખવી જોઈએ. અને અજાણ્યા લોકો પર તરત વિશ્વાસ ન કરવો જોઈએ. તેમજ રાત્રે અસુરક્ષિત સ્થળોએ એકલા ન જવું જોઈએ. અને સ્થાનિક નિયમોનું પાલન કરવું જોઈએ તથા ઇમરજન્સી સંપર્ક નંબર સાચવી રાખવો જોઈએ.
હા એ તો સાચી વાત છે. પણ એકલા પ્રવાસમાંથી આપણને ઘણા જીવન પાઠ પણ મળતા હોય છે કે આપણો આત્મવિશ્વાસ આપણામાં આત્મવિશ્વાસ રાખવો જોઈએ. સમય નું મહત્ત્વ સમજવું જોઈએ દરેક પરિસ્થિ પરિસ્થિતિમાં હંમેશા શાંત રહેવું જોઈએ લોકો નો આદર કરવો જોઈએ નવી વસ્તુઓ શીખવા માટે હંમેશા તૈયાર રહેવું જો એટલે એકલ પ્રવાસ છે એ જીવનનો એક અનોખો અનુભવ કહી શકીએ આપણે
હા આધુનિક સમયમાં જીપીએસ ઓનલાઈન નકશા કોવણી ટ્રાવેલ એપ્સ અને હોટલ બુકિંગની એપ્સ પણ હોય છે પ્રવાસને વધુ સરળ સુરક્ષ શિકષિત બનાવે છે
હા એ તો તમે સાચું કીધું
અને વિદ્યાર્થીઓ માટે પણ એકલ પ્રવાસ ખૂબ જ જરૂરી હોય છે છે હવે વિદ્યાર્થીઓ માટે એકલ પ્રવાસ આત્મવિશ્વાસ અને સ્વતંત્રતા વિકષાવમાં મદદરૂપ બની શકે છે પ્રથમ વખત ધરાવતા વડીલો સંસ્થાના માર્ગદર્શન હેઠળ અથવા સારી તૈયારી સાથે જ પ્રવાસ કરવો વધુ યોગ્ય હોય છે
હા એ તો તમે સાચી વાત કીધી અને એકલ પ્રવાસ છે એ આપણને માત્ર નવા સ્થળો જ નહીં પરંતુ પોતાની જાતને પણ ઓળખવાની તક આપતું હોય છે પરંતુ તેની સાથે સાથે આપણને જવાબદારી યોગ્ય આયોજન અને સુરક્ષા જેવી પણ કેટલીક બાબતો છે એ જરૂરી છે જો ક્યારે આપણે એકલો પ્રવાસ કરીએ સમજદારી સાવચેતી ખુલ્લા મન સાથે કરીએ જેથી તે જીવનનો યાદગાર અને શીખવતો અનુભવ બની રહે
હા બરાબર છે
સારું સારું ચાલો વાત કરીએ આપડે
હા